હેલો કેમ છો?
મજામાં
હા અ તમે ના એ બી મજામાં છે, શાંતિ છે.
હેલો
હેલો આવાજ આવતી નથી?
આવતી આવતી
ઓકે એકી જ મિનિટ હહ
હા
હમ
હલો હેલો
એક જ મિનિટ હા. વાત કરું છું.
હા
શું કરો છો? હેલો
હેલો
હહ મારા આવાજ આવશે?
હા આવે સે
ઓકે આજ આપન વાત કરું છું કે બાળકોને સારી આદત કેવી રીતે પાડવી?
હા આ ખૂબ જરૂરી વિષય છે. બાળકો વાત બાત કરતે ને શીખે છે.
હ એટલે મોટાઓને પોતાને પન સારી આદતો રાખ રાખવી જોવી જોઈએ.
બિલકુલ જો માતા પિતા સમયને પાલન કરે, સ્વચ્છતા રાખે અને પ્રેમવતી વાત કરે તો બાળકો પન એ જ શીખે છે.
અભ્યાસની આત આદત કેવી રીતે પાડવી?
દરોઝ એક નક્કી સમયે આભ્યાસ કરવો, નાના પ્રયત્ન માટે પન બાળકોને પ્રોત પ્રોત્સાહન કરવું જોઈએ.
અ મોબાઈલ અને ટીવીનો વધારે ઉપયોગ કેવી રીતે જો હોયો? ઓછો કરાય
તેના માટે નિયમ બનાવવા રમવું વાંચવું ચિત્ર દોરવું અને ને બહાર રમતા પ્રોત્સાહન આપવુ
ઓકે જો બાળક ભૂલ કરે તો
તો ગુસ્સા કરવાની જરૂર નથી પ્રેમથી સમજાવુ જ જો ઈ એની સારી રીત બતાવી અ જોઈએ
એમ ખુબ ખુબ સરસ તમારો હમ તમારો વિચાર મને ચાલ જ હોય છે. ખુબ સરસ. એટલે સારી આદતો પ્રેમ ધીરજ અને, સારું માર્ગદર્શનથી અ જાવે.
હા આજના સારા સંસ્કાર જ આવતી કલોનું ઉજ્જવળ ભવિષ્ય બનાને છે.
ઓકે. ટ્રાય કરું છું એવી રીતે બાળકાઓનું સમજાવું કે ટીવી ના જોવાનું મોબાઈલ નહી જવાનુ. હમ એવું ટાઈમટેબલ બનવાનું પડશે ફરી.
હા એક મિનટે.
તમારું બાળક ટીવી જોએ છે.
એક મિનટ એક મીનટ.
ઉપર વ અઅ બાળકોને સારી આદતથી હમ્મ વાત કરું છું ને બાળકોની સારી આદતો કેમ મતલબ આ વિષય ફક્ત માતા પિતા માટે જ નહી પણ શિક્ષક અને સમાજ માટે પણ એટલો જો મહત્વનો છે કારણ આજના બાળકોનું આવતી કાલનું ભવિષ્ય છે. તમને યેવુ કરવાનુ છે સાચી વાત છે એવુ કરવાનુ છે. એક વાત તો ખરી છે બાળકાને પ્રેમ જોઈ છે પણ સાથે શિસ્ત પણ જરૂરી છે.
હલો.
હા. વાત કરો ને હેલો.
બાળકોનુ સારી આદત કેવી રીતે પડવી?
બાળકોને આજે આપને એ ખુબ જ મતમજ ના વિશે ઉપર વાત કરું છું બાળકોને સારી આદતો કેવી રીતે પાડવી આ અ આ વિષય ફક્ત માતા પિતા માટે જ નહી પણ શિક્ષક અને સમાજ માટે એ પટલું જ મહત્વનું જ છે કારણ આજના બાળકો જે આવતીકાલનું ભવિષ્ય છે
હા બિલકુલ સાચી બાત અને એક પ્રશ્ન છે સારી આદતો જન્મથી આવે છે કે પછી શીખવની પડે
સારી આદતો કોઈ પણ જન્મથી લાવતું નથી એ ઘર શા ળા અને આસપાસના વાતાવરણ થી ધીરે ધીરે વિકસિત થાય છે ના
હા સાચી વાત એટલે જો ઘરોની વાતાવરણ સારું હોય તો બાળક પણ સારું બને
હા બાળક સૌથી પહેલા પોતાના માતા પિતા ની જોય છે તેઓ જે કરે છે એ જ બાળક શીખે છે એટલે માતા પિતાને આદર્શ બનવું જોઈ છે એક
જો માતા પિતા સમયસર ઉઠે સ્વચ્છતા રાખે પ્રેમ થી બાત કરે મોટા ને આદર કરે અને ખોટું ન બોલે તો બાળક પણને એ જ આદત અપનાવે છે
આજકાલ ઘના માતા પિતા કહે છે કે અમારું બાળકા મોબાઈલ બિના રહતું નથી
એ ખુબ મોટી સમસ્યા બની ગઈ છે મોબાઈલ જરૂરી છે પણ એનો વધારે ઉપયોગ બાળ કો ના અભ્યાસ આરોગ્ય બને વિચારશક્તિ પર અસર કરે છે
પછી શું કરવાનું જોઈજે
મોબાઈલની સમસ્યા નક્કી કરવા જોઈ એની સાથે રમવુ પુસ્તક વાચવું ચિત્ર દોરવો અને પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ
ઓકે અભ્યાસની આ અભ્યાસ ની આદત કેવી રીતે પાડવી
અભ્યાસ અભ્યાસ ને આદત ના રોજ રોજ એક જે સમયે અભ્યાસ કરવો નાનકડી પ્રગતિ માટે પણ બાળકો ન કું કરો દાટવા કરતા પ્રોત્સાહન આપવું વધારે અકસ્કાર છે
ઓકે. સ્વચ્છતાની આદત પણ જરૂરી છે ને.
હા જરૂર છે ને. સવારે ઉઠીને દાંત સાફ કરવા, સ્નાન કરવું નખ સાફ કરવા. પોતાના કપડાં વ્યવસ્થિત રખવા અને ઘર સ્વચ્છ રાખવાની આદત, નાના ઉંમર હતી પાડવી જોઈએ.
આજે ઘણા બાળકો થેન્ક યુ સોરી અને પ્લીઝ બોલવા પણ ભૂલતા જાય છે
હા એના માટે માતા પિતાએ પોતે આ શબ્દ રોજ વાપરાવા જોઈએ બાળક જોઈને જે શીખ છે
હમ્મ
ઓકે એક વાત તો ખરી છે બાળકને પ્રેમ જોઈ છે પણ સાથે શિસ્ત પણ જરૂરી જ છે
બિલકુલ એ દોનો વાત એને જરૂરી છે પ્રેમ અને શિસ્ત બને સાથે હોય. ત્યારે જ સારા સંસાર બને.
હમ વાહ આજની વાતો થી, ઘણું શીખવા મળ્યું.
હા, હજુ તો આપની ચર્ચા ખરું થઇ છે. આગળના ભાગમાં આપણે મિત્રોને પસંદ પસંદગી ખોટું બોલવાની આદત સમયની મહત્વની ઘણી ઉપયોગ વાતે કરું છે.
હમ સાચી વાત છે, તમના જોડે વાત કરો ની મને ખૂબ ખૂબ ખુશી થઈ ગય.
હા, મને બી.
હ ઓકે. ઓકે તરવાતા કોલ છે ઓકે ડન થેન્ક યુ. બાય.
બાય.